સ્તી
નમસ્તી કેમ છો
બસ મજામાં
હવે આજે આપણી એક રસપ્રદ વિષય પર વાત કરી પરિવાર માં સ્પીસ અને સ્વતંત્રતા તમને શું લાગે છે આ બંને કેટલી જરૂરી છે
મને તો લાગે છે કે બહુ જ જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિ પોતાની અલગ ઓળખ વિચારધારા અને જીવન જીવવાની રીત ધરાવે છે પરિવાર સાથે રહેતા હોવા જ હતા થોડું વ્યક્તિગત સ્થાન હોવું જોઈએ
સાચું છે પણ ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કેસ્પીસ શબ્દ ને સ્વાર્થી પણણું માનવામાં આવે છે એટલે કે જો કોઈ પોતાનો સમય મામાંગી તો તેને અલગ પડી જવં કે અવગણું માનવામાં આવે છે
હા અગિયાર સમાજ છે સ્પેસ નો અર્થ પરિવારથી દૂર જવું નથી પણ પોતાની અંદર શાંતિ અને સંતુલન જાળવવા માટેનો સમય છે
તો પછી સ્વતંત્રતા શું છે શું તે સ્પેસથી અલગ જ
થોડો ફરક છે સ્પેસ એટલે વ્યક્તિગત સમય અને જગ્યા જય્યારે સ્વતંત્રતા એટલે પોતાના નિર્ણય લેવાની છૂટ જેમ કે કારકિર્દી મિત્રતા કે જીવનશૈલીમાં પસંદગી
સમજાયું પણ જયારે પરિવાર માં મોટા લોકો હોય તેઓ ઘણી વાર પોતાના અનુભવના આધારે નિર્ણય લે છે ત્યારે યુવાનો એ સ્વતંત્રતા કેવી રીતે મળી
આ એક સંતુલન નો પ્રશ્ન છે વડીલોનો અનુભવ મહત્વનો છે પણ યુવાનોની વિચારધારા પણ માન્ય હોવી જોઈએ બંને વચ્ચે સમાજ જરૂરી છે
સાચી વાત સંવાત ઘરે ઘર કી છે જો વાતચીત ખુલ્લી રીતે થાય તો ઘણા વિવાદ ટળી શકે છે
બિલકુલ અને સ્પેસ નો અર્થ એ પણ છે કે દરેકની પ્રાઈવસીનું માન રાખવું. જેમ કે ફોન ચેક કરવું કે વ્યક્તિગત બાબતોમાં વધારે હસ્તપેક કરવું ટાળવું.
પરંતુ ક્યારેક ચિંતા પણ હોય છે માતા પિતા માટે બાળકોની સલામતી મહત્વની હોય છે. એટલે તેઓ હસ્તશેપ કરે છે.
હા ચિંતા સ્વાભાવિક છે પણ વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે જો વિશ્વાસ હશે તો સ્વતંત્રતા આપવી સરળ બને છે.
તો તમે શું કહો. શું સ્વતંત્રતા આપવાથી બાળકો વધુ જવાબદાર બને છે.
હા મોટા ભાગે બને છે કારણ કે જ્યારે તેમને પોત પોતાના નિર્ણય લેવાની તક મળે. ત્યારે તેઓ તેના પરિણામની જવાબદારી પણ લેતા શીખે છે.
અને જો ભૂલ થાય તો
ભૂલ જીવનનો ભાગ છે. પરિવારે જગ્યા હોવી જોઈએ. જ્યાં વ્યક્તિ નિર્ભય રીતે ભૂલ કરી શકે. અને શીખી શકે.
સાચી વાત છે. આ ખુબ સરસ તમારો સુંદર વિચાર છે. પણ ક્યારેક સ્વતંત્રતા વધારે મળી જાય. તો તે ગેર વપરાશ પણ થઈ શકે છે.
સાચું છે એથી મર્યાદા જ હોવી જરૂરી છે. સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આપવી જોઈએ.
એટલે કે ફ્રીડમ વિથ લિમિટ્સ.
હા એકદમ અને મર્યાદા પણ સમજણીથી નક્કી થવી જોઈએ બળજબરીથી નહીં.
પરિવારમાં સ્પીસ અને સ્વતંત્રતા જાણવા માટે આપણે શું કરવું જોઈએ.
પ્રથમ તો દરેક વ્યક્તિને સાંભળવું જોઈએ. બીજું વિશ્વાસ બનાવવો જોઈએ. ત્રીજું નિયમો બનાવતા પહેલા બધાની સહમતી લેવી જોઈએ.
સરસ અને શું વ્યક્તિએ પોતે પણ પોતાની મર્યાદા સમજવી જોઈએ.
ચોક્કસ સ્વતંત્રતા એટલે કઈ પણ કરવાની છૂટ નથી. તે સમજદારીથી જીવવાની કળા છે.
આજે જે વાત થઈ તે ખુબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વાર આપણે આ બાબતોને અવગણીએ છીએ.
હા અને જ્યારે સમસ્યા થાય છે. ત્યારે સમજીયે છીએ કે સ્પેસ અને સ્વતંત્રતા કેટલા જરૂરી છે.
એક વાત શું પરિવાર અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન શક્ય છે.
હા, જો બંને પક્ષ સમજૂતી અને સવાદ માટે તૈયાર હોય તો સંપૂર્ણ શક્ય છે.
આ ચર્ચા ખરેખર આંખ ખોલનારી રહી છે.
બિલકુલ અને આ સી વિષય પર વધુ વિચાર કરવાની જરૂર છે.
તમને એવું લાગે છે. કે આજકાલના પરિવારોમાં સ્પેસની જરૂરિયાત વધી ગઈ છે.
હા, બિલકુલ ગઈ કાલે જે ચર્ચા શરૂ કરી હતી તે વિશે આજડ આજે આગળ વાત કરીએ. તમને એવું લાગે છે આજકાલ પરિવાર સ્પેસ જરૂરિયાત વધી ગઈ છે.
હા, ચોક્કસ ખાસ કરીને આજના સમયમાં દરેક વ્યક્તિ બહુ વ્યસ્ત છે. કામ, અભ્યાસ, સોશિયલ મીડિયા, મિત્રો બધું જ જીવનમાં જોડાઈ ગયું છે, તેથી વ્યક્તિ નહીં પોતાનો સમય જોઈએ છે.
પણ પહેલા સમયમાં લોકો જોડાયેલા રહેતા છતાં ખુશ રહેતા. તો હવે શું બદલાયું?
હા, પહેલા તો સમયમાં જીવનની ગતિ ધીમી હતી. હવે સ્પર્ધા વધી ગઈ છે. સ્ટ્રેસ વધી ગયો છે. એની માનસિક શાંતિ માટે વ્યક્તિને એકાદ અને સ્વતંત્રતા જોઈએ છે.
એટલે સ્પેસ હવે માત્ર સુખ માટે નહીં. પણ માનસિક આરોગ્ય માટે પણ જરૂરી છે.
એકદમ સાચું. જો વ્યક્તિને પોતાની સમય નહીં મળે તો તે થાકી જે છે, ચીડિયું થઈ જાય છે.
ક્યારેક એવું પણ બને છે. કે પરિવારના સભ્યો એકબીજાની સાથે રહેતા હોવા છતાં. એકબીજાને સમજતા નથી.
હા, કારણ કે તેઓ વાત નથી કરતા. સ્પેસ નો અર્થ એ નથી કે સંવાદ ઓછો પરંતુ સંમત વધુ સમજદારીથી કરવો.
આ બહુ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ઘણા લોકો સ્પસને બોન્ડ અથવા દૂર રહેવા તરીકે લઈ લે છે.
સાચું જરા સ્પેસ એ તો સંબંધને મજબૂત બનાવવાનું સાધન છે, તોડવાનું નથી.
શું તમને લાગે છે. કે ટેકનોલોજી પણ સ્પેસ અને સ્વતંત્રતા પર અસર કરે છે.
હા, બંને રીતે. એક તરફ તે વ્યક્તિને પોતાની દુનિયામાં ખોવાઈ જવા દે છે. બીજી તરફ પરિવાર સાથે સમય ઓછો કરી દે છે.
બિલકુલ, ટેકનોલોજી નો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ.
ક્યારેક માતા-પિતા કહે છે. કે બાળકો બહુ પ્રાઈવસી માંગે છે. શું તે યોગ્ય છે?
હા, પણ મર્યાદા સાથે. બાળકોને પણ સમજવું જોઈએ કે પરિવારનો વિશ્વાસ તોડવો નઈ.
સાચી વાત છે. એટલે પ્રાઇર્વસી અને પારદર્શકતા બંને સાથે ચાલે.
હા, બંને વચ્ચે સંતુલન જ સાચું માર્ગ છે.
ત્યારે વડીલોને લાગે છે કે સ્વતંત્રતા આપવાથી બાળકો હાથમાંથી નીકળી જશે.
એક જાતનો એક ભય છે પણ વિશ્વાસ રાખવો જરૂરી છે વધુ કડક નિયમ નિયંત્રણ ઘણી વાર. વિપરીત અસર કરે છે.
એટલે સ્વતંત્રતા આપવાથી સંબંધ વધુ મજબૂત બને છે.
હા, કારણ કે તે પ્રેમ અને વિશ્વાસ પર આધારિત હોય છે. ડર પર નઈ.
તો શું તમને લાગી હતી? કે દરેક વ્યક્તિ માટે સ્પેસની જરૂરિયાત અલગ જ હોય છે.
ચોક્કસ, કોઈને વધારે એકાંત ગમે કોઈને ઓછું. તેવી એકબીજાની જરૂરિયાત સમજવી જોઈએ.
સાચી વાત છે. આ માટે શું કરવું?
ખુલ્લી વાતચીત, સહાનુભૂતિ અને સમજણ.
જો કોઈ વ્યક્તિ પરિવારથી વધારે દૂર રહેવા લાગી. એ કે
નહીં, તે કદાચ અલગાવ હોઈ શકે છે. સ્પેસ એ તંદુરસ્ત અંતર છે. જયારે અણગાવ નકારમત હોઈ શકે છે.
સાચી વાત છે. આ વચ્ચે નો ફરક સમજવો ખુબ જ જરૂરી છે.
હા, કારણ કે ઘણી વાર લોકો આ બંનેને ગેરસ ગેર સમજે છે.
સાચી વાત છે. આ આજના ટોપિક પર વાત કરીને ઘણું બધું શીખવા મળ્યું. હવે આપણે ચોક્કસથી ફરી વાર મળીશું.
આભાર.
આભાર.